હલો અવાજ આયો હા કેમ છો, બસ બસ મજામાં જ જસ્ટ હમણાં. ફ્રી પડી બે પગ ના હાથ દુઃખતા તો દવા લીધી. તું શું કરે છે.
હું બસ બેઠી બેઠી આ તમારી જોડે વાતો કરું છું.
બરા.
ના ના હજુ બાકી છે એવું હવે મારા દીદી આ્યા હતા તો દીદી કેતા ત કે મે ડર બા બના છે તો દાળ બાટી હા.
દાલબટી કઈ રીતે બને ભાઈ દવે.
દાલ બાટી.
ના ત દ દઈ ખબર જો મને ખબર છે. વધને ખબર છે લોટ લેવાનો એની અંદર જીરું નાખવાનું. પછી તેલ નાખવાનું આઈ થિંક ઘી પણ નાખી શકે. પછી એને બરાબર વાળવાનો વાળવાનો વાળવાનો. પછી ગોળ ગોળ રાઉન્ડ બે દવાનાના. બરાબર પછી મિક્સ દાળે લઈ શકે. કય તુંવેનેે અડધો એક કલાક પેલા પલાળી દેવાને તો સારી બને એમ તો. પલાળ પછી ડુંગળી ટામેટું. લસણ, મરચા એ બધું લઈને અ સરખું મૂકવાનું. અને પછી સરખું. સમારી દેવાનું. સમાર્યા પછી. એનો વગાર કરી દેવાનો. તો દાળ વગારી જાય. પછી બાટી શેકવાની.
હા બની એના જોડે. મુુંવાજ મસ્ત મજા આવીઈ જાય.
હા દુરવું હોય પછી લસની ચટણી હોય લ લસની ચટણી કઈ રીતે બના એવ આઈડિયા હશે તમને.
અ લસણની ચટણી પેલા તો એને ખાંડવાનું એનામાં મરચાં નાખવાના મરચું નાખીને બધું પેસ્ટ કરવાનું ને આઈથી વઘારી દેવાનું યુજ કઈકય હોય
હા એ. જય છે મસ્ત બને ને લસ લસ તું ઘી સાથે ખાવાનું હા મારી મમ્મી બહ જ મસ્ત મ બનાવે બહ જ મસ્ત.
એવું
નારે અમે તો સેકીને બનાવીએ અમારા ઘરે મશીન છે. તમારે છે મશીન.
મશીન નહી અમારી જોડે તો પેલું છે પેલું કહેવાય કુકર
એટલે કુકર માં જ બને હાઈ ન અમારી પાસે પણ એજ છે.
હા તો એને થોડી મશીન કહેવાય.
હા પણ આપ બોલાઈ ગયો ભૂલતી મ હા એક કકર છે અમારી પાસે મસ્ત શી કયાના જોરદાર બને. ને અમારે તો અમુક વાર બળી ભી જાય ચારબ બળી જાય એટલે બાારટી અમુક વાર બળી જાય પણ થોડું ધ્યાન રાખ. પડે હા. પછી બીજું તમને શું ભાવે
અમા હ અ આજે હું શું લાઈ
ભીંડા ન શાક દહી છે ને હેલ્ધી સ્કીિન માટે છે ને હું ક તેના ડટોક્સ વર સ્ટાર્ટ કરી પુદીનો આદુ આદુ નહી પુદી ન લીંબુ અને કાકડી લેવાનું અને આખો દિવસ પાણીમાં એ જ રાખીને પીવાનું એના કે ડિટોક્સ વોટર કહેવાય મારી સ્કીિનની ડો ભક્તરે કીધું હમ
હમ તું સ્કીન તો તારી સારી જ છે ને
હવે તને શું લાગે પિમ્પલ ને પિમ્પલ ને ડાગી ડાગા છે એ કાળી નહી પડેગ
ના રે બાપા ગોરીછ
નારેલા તું શું વાપરે સ્કીન માટે
હું કઈ નહી વાપરતી હું ખાલી મોટું તોઈના
સનસ્ક્રીમ છે કઈ નહી લગાવતી
ના હું કઈ નહી લગાવતી હું ખાલી એક રાઈસ ફેસવોશ યુઝ કરું છું બસ.
મામા જ.
યસ.
ઓકે ઓકે ઓકે ઓકે હું બીજું એક લાવ છું લુંનું.
હા એનાથી સારું છે.
તમારા ભાઈ ના ટ્યુશન વાળા સર નો ફોન આવ્યો હતો.
હમ સુગીધું.
કે અગિયાર મા નું ટ્યુશન રખાવવું હોય તો કોમર્સ લેવું હોય તો. ના બધું કે ફ્યુચર બ. વીસ હજાર. ના ભણાવવામાં ભલેવાની.
ના બાપા આટલા બધા ના. પાાય.
તો તો ભલે બાર ન પાય હોય પણ જાતે હવે ભણે ક યુટ્યુબ જિંદાબાદ. યુટ્યુબ બધું શીખવા પણ મને તો એના ફ્યુચરની બ ટેન્શન થાય હમ પણ મને એના ફ્યુચરની બ ટેન્શન થાય કે શું કરે. હમ મેઈન ઇંગ્લિશ આવડવું જોઈએ. હમ હું પોતે ઈંગ્લિશ શીખશું ઈંગ્લિશ આવડવું જોઈએ ઇંગ્લિશ બધ. બધા કોર્પોરેટમાં ચલા બધી જગ્યા સરસ. તારું શું કેવું ઈંગ્લિશ તો આવડવું જ જોઈએ અત્યારે બધા જોબ માટે ટ્રાય કરું ને તો બી જગ્યા તો ના. બજી વાર ફોણી નહી આવતો.
એવું.
હમ્મ મારે. જવાનું છે એક જગ્યા ઇન્ટરવ્યુ આપવા. હા. આ અઠવાડિ. તો. હાફે હાફ ડે મા.
ક્યારે.
હા પલી આવે વટલે.
હા.
મંગળ બુધવારે બુધવારે આવશે.
બીજું બીધા સુહાાસીને શું હજુ. ત્યાં જ છે?
હા ત્યાં જ છે હજુ તો એમની છોકરી હવે થોડી ઘણી મોટી થઈ જ હવે ખબર નઇ અરી. વાત બિલકુલ પણ નહી થતી. હમ્મ. મનતા એવી ન થાય એના તો
કોનું,?
મેન પેલોલો જીન
હા. એ તો સારું જવા દેને મારું મગજ છે ખોટું ખ
તારું તું પણ ગ હું તમારા તો એસા હોતા સિનયર ઓનર કી જગહ કોઈ સીનિયર પર્સન બાત કરવા રહી. મેં કીધું આનું ચલ પત્તું નહી ને શું સિનિયર પ્રસતી વાત કરાઈએ અને કેટલું સમજાઈએ આ ટેકનિકલ પર્સન બોલો હવા એ એવા ડફોળ. તો
ત બધા કસ્ટમર ને આવ છું કરીએ યાર પ્રોબ્લેમ છે તો પછી શું કરી શકીએ.
હા એમાં આપડે ક કહી શકી કુી હોય હા ના સર્વિસ ના મળે આપડે ક્યાંક કોઈ જગ્યા હમ્મ
તો મારે પેલા લક્ષ્મી અરીહા એન્ડ માણેકપુર બિલાવા છે
ના અત્યારે શું કેતી હતી ને ત
પેલા લક્ષ્મી લક્ષ્મી ટ્રેડિંગ પછી ગાંધી કેમિકલ એ બધાનું ઇ રિવ્યુ છે બોલ
પણ મેં એક કસ્ટમરન બે દિવસ ઉપર કર્યુંને તો બે દિવસમાં અપ્રુવલ આ ગયું.
આઈ થિંક એ છે ને તે શું કર્યું હશે તે કઈ રીતે કર્યું હશે. કેમાં નંબર કનેક
ના નંબર હા નતો કનેક્ટ હ
હા તો બસ એ થઈ જાય છે પણ આપડે નંબર કનેક્ટ થયેલામાં જ પ્રોબ્લેમ આવે છે.
હ આ તો પેલા મેડમ છે ને આપડા પાછળ બેસે એ જાડા ધોળ શ્વેતા તો એ કે એ મને બોલાયને કે જો ઓનોડિંગ કરતા હતા તો મન બત તા કે બરાબર છે તોમેતા કીધું હા બરાબર છેા તો બેબી એ જ એલિજિબિલિટીું આયક્યું હતું.
હા એ છે ને અ મને બી બોલાયતી તો કે આ નહીં આવતું મેં કીધું બાબા એકાઉન્ટ બનાવો પછી ત્યાંથી સ્ટાર્ટ પર
કે હોતું નહી કામ તો પહી આ કરીએ રાખીએ એમ. લાગે તો ખરી કે કામ કર્યું મેં કીધું બરાબર છે બરુ પ્રોપર છે તો જવાદે આપડે શું.
પણ આ આપણા કંપનીમાં થોડું પેલી પેલું છે જ ભેદભાવ એ અવુ છે. કઈ નહી આ કહીએ તમે આવો તો બધું સારું થશે.
કઈ સારું નહિ થાય પતી કકડાટ વધશે પતી અત્યારે મસ્ત ચાલે જોજે.
હા એ બી છે.
ત્યારે એટલું મસ્ત બધા કામ કરયા ત્યારે આવશે તો બધા ખોફમાં જીવા લાગશે. હ ને મને તો મારું થાય પીર હ કેટલું બોલ. તે. બોલશે તો કઈ નહી પ તુમ કઈ કે ના નહી રહેવું. નઈ રહે ઓદલા નઈ રહે હાનો. મને પોતાને એક ટેન્શન થાય મેં એને પીછીધું કે એવું કઈ બીવાનું ના હોયને કરી દેવાનું હું ને આમ ને તેમને કીધું કઈ નઈ જોઈએ સુ અને ભી મારું હું ભલે કહ પણ મારું પોતાનું મન આમ ઉપડતું જ નહી. હા કારણ કે ત્રણ વર્ષમાં આપ હેબિટ થઈ ગઈ બરાબર આમ જલ્દી અટેચમેન્ટ થઈ ગઈ. તો કઈ ની.
માર તો ફરવા જવું છે યાર. અવાર
દ્વારકા.
હમ્મ, વાત કા જવું છે. આપડે બી ચલને જતા રહીએ. પેલી ગોપી અને સ્નેહ પીલીની જેમ
કાવ્યા હા મોટ પતલો હમ
હમ મોોટું પદલું હમ
હમ
તોય યાર તને ગરમી લાગે છે તને ગરમી નહી લાગતી
હું બહાર બેઠી છું ને એટલે હા માં હાડી વરસાદ આઈ જાય પ્લીઝ પ્લીઝ હા
હેલો અવાજ આવે છે તારો? હેલો હલો હલો અરે યાર અવાજ નથી આવતો ક્યાં જતી રહી સી ખબર આપડે કાલે જવાનું છે બાર અવાજ આવે છે તને મારો? હલો હલો હલો હેલો હલો ક્યાં જતી રહી તું હલો હલો હલો હલો હલો પ્રિયા અવાજ આવે છે? ક્યાં જતી રહી? હલો હલો હેલો પ્રિયા